ઓ
હેલો
હા હા
હેલો, કેમ છો નિકિતા બેેન? નિકિતા બેનને?
હા મજામાં, તમે કયો
બસ બસ મજામાં, આજે જો આપડે ઇમ્પોર્ટન્ટ ઓફ એજ્યુકેશન વિશે વાત કરીશું. એ શિક્ષણ શિક્ષણ કેટલું મહત્વ છે શિક્ષણ મા હમમ
હા, એ સારો ટોપિક છે.
હમ્મ એટલે આમ જોઈએ ને તો શિક્ષણ એ માનવ જીવનનો આધાર સ્તંભ છે.
હા, એ શિક્ષણ વગર તો કઈ નથી.
હા બધું જ નકામો છે, શિક્ષણ માણસ ને જ્ઞાન, સમજણ, સારા સંસ્કાર બધું શિક્ષણ થી જ આવે છે. શિકષણિક ત્યહ હા એજ આપે છે સારા સંસ્કાર, સમજણ. જ્ઞાન બધું.
હા. એ સાચું છે, અત્યારે અને અત્યારે તો કેવાય ને શી ષણ એટલું મહત્વનું છે, કે આપડે અત્યારે જે જે રીતે ટેકનોલોજી આગળ વધતી જાય છે, માટે આપડે શિક્ષણ જરૂરી છે.
હમ્મ
હા. અત્યારે ગમે એ વસ્તુ આપડે અ શું કેવાય, તેલ છો છોકરાઓ સાવ નાના હોય તેરથી, ને જે આપડે એને અ શિક્ષણ દેવું જરૂરી છે. કેમકે આગળ જતા એનું ભવિષ્ય સારું રીએ.
હા એ જના.
હા, આપડે પેલા એટલું હતું નહી મહત્વ. કે ચાલો ભયના વગર પણ
બધું ચાલતું હતું હા અને આજના સમયમાં આ બધું ચાલતું નથી.
હા ત્યારે આપડે શિક્ષણ જરૂરી જ છે.
હમ્મ
હા.
અને શું છે કે શીક ના કારણે વ્યક્તિ પોતાના જીવન માં સફળતા પ્રાપ્ત કરી શકે. છે અને સમાજમાં માન સન્માન એ મેળવી શકે છે.
હા એ વસ્તુ સાચી છે. કે શિક્ષણ ના લીધે માણસ બહુ આગળ વધી શકે છે.
હમ
હા અને એને અમ કઈક કહેવાય કે આગળ ભયણા હશે આગળ કઈક કર્યું હશે.? તો એમને જીવનમાં બહુ સારું કામ આવશે બધું.
હા હા એજ ને. ! અત્યારે ગમે ગમે તે જગ્યાએ જઈએ ગમે તે કરીએ બધી જ જગ્યાએ શિક્ષણ જરૂરી, બધી જગ્યાએ શિક્ષ ની જરૂર પડે છે.
હા જરૂર તો પડે જ છે અત્યારે ગમે એ વસ્તુ કરીએ આપડે આપણે સામાન્ય આપણેે કહીએ કે કદાચ આપડણે શાકભાજી પણ વેચીએ તો એમાં પણ શિક્ષણની જરૂર પડે જ છે. કે કઈ રીતે વેચવું? કઈ રીતે કેટલો આપણે નફો થાય છે ખોટ જાય છે બધું આપડે એ શિક્ષણ ન જે ભાગ છે.
હા બરાબર છે એટલે શિક્ષણ માત્ર વાંચવા લખવાનું જ નથી શીખવતું. એ સાચું ખ હા શિક્ષણ સાચ સાચું ખોટું સમજવાની શક્તિ પણ આપે છે.
હા એ વસ્તુ સાચી છે.
શિક્ષિત છે એ વ્યક્તિ શિક્ષિત વ્યક્તિ આત્મવિશ્વાસી બને છે. અને જીવનની કોઈ પણ મુશ હોય તો એની સમજદારી થી સામનો કરી શકે છે.
હા હા જેમ કે આગળ આપડે વધવું હોય આગળ આપડે કઈક કરવું હોય તો એ માટે આપડણે શિક્ષણ નું જ્ઞાન હશે આપણે કંઈક કરે આગળ વધશું તો કઈક ને કંક આપડે કરશું એમ ને હા ને એમ જોવા જાય તો અત્યારે આપણા દેશમાં જે ચાલી રહ્યું છે. શિક્ષણ ના લીધે જે છોકરાઓ અત્યારે તમને ખબર હોય તો ત્યારે આપડે દિલ્હીમાં જે કઈ છે.?
હમ
હા તો એ લોકો શિક્ષણ માટે જ આગળ એ લોકો આટલા દિવસે ત્યાં છે કે ભાઈ આપડા દેશમાં શિક્ષણ જરૂરી છે. જેમ કે એ આપણેે બીજા દેશને જોઈએ કે ચાઈના છે જે છે એ લોકો ના છોકરાઓ નાનપણથી ને રેવું ને કે એ લોકોને પેલેથી ચોપડી બૂગ ચોપડી આપીને એ લોકો આગળ વધે છે ના એ લોકો પેલે એનું કઈ રીતે આગળ વધવું, કઈ રીતે મેન્ટલી લોકોને પ્ર કરતા હોઈએ છે. એ રીતે એ લોકોને શિક્ષણ આપતા હોઈએ છીએ. રમા આતા રમાતા, હા! તો એ પણ છે કે ખાલી કેવાય ને કે કિતાબી જ્ઞાન પણ જ્ઞાન નથી હોતું. બધું જરૂરી હોય છે.
હમ્મ, એટલે શિક્ષણ થી વ તિ નો માનસિક, બૌદ્ધિક અને નૈતિક બધી રીતે વિકાસ થાય છે.
હા બધી રીતે વિકાસ થાય છે એ વસ્તુ સાચી છે. એ હા. ને જે, હા બોલો.
હા એટલે આજના આમ કે આ આધુનિક યુગમાં આપણે શિક્ષણ નું મહત્વ બહુ જ વધ તું જ જાય છે. હમ્મ, સારી નોકરી સારી નોક કરી મેળવવા નવી ટેકનોલોજી ને સમજવા એ બધી જ જગ્યાએ શિક્ષણ ની જ શિક્ષણ જરૂરી જ છે.
હા સાચું છે એ આપણે જોઈએ છીએ કે પેલા આપણેે એમ શું કેહેવાય છ, પાંચ છ વર્ષ પછી આપણેે સ્કૂલ માં બેસાડતા આપને પાંચ છ વરષ પછી આપને થોડુંક એકડા બગડા ને લખતા શીખવાડતા અત્યારે છોકરાઓ જન્મે તરત જ એને બોલતા એ લોકો ન શીકડે એ પેલા ઈશારામાં એને ખબર પડી જ જાય છે. તે આપડે એટલું આગળ વધી ગયું છે ટેકનોલોજી કે એ છોકરાઓને આપણે કવું પડશે. ફડ આ ફડ છે હા, હા. આ ફળ, આ ફ્રૂટ છે કે આ કઈ અમ. એકડા બગડા ને એ લોકો ઈશારા માંથી ને જ એ લોકો સમજી જાય છે.
હા એ એ આ બધું ટેકનોલોજી ના લીધે અને આ ટેકનોલોજી બધી શી ક્ષણના લીધે જઆ વધી છે.
હા કે અમ અત્યારે આ જે ફોન આપડે યુ વાપરીએે છીએ તો એ એક ટેકનોલોજી આગળ શિક્ષણ જ છે ને. કે એનાથી આપને કેટલું જાણવા મળે છે અનેને કેટલું ઈ આપણે આગળ વધીએે છીએ.
હમ્મ.
હા. કે અત્યારે છોકરાઓને પણ ના સારું ભણતર દેવું પણ જરૂરી છે કે આગળ જાતા તા અત્યારે જે એ આઈ નો જમાનો થઈ ગયો છે. તો એમાં એ લોકો કઈ રીતે ફિટ બેસે. તો બધું શીકડાવવું એમને એ લોકોને જરૂરી છે. હમ.
હાલો.
હા હા, બોલો બોલો.
એટલે શિક્ષણ ના કારણે શું છે કે ગરીબી, અંધશ્રદ્ધા, અજ્ઞાનતા આ બધી સમસ્યા હોય ઘટે શિક્ષણ ના કારણે ઓલું શિક્ષણ ઘટે શિક્ષણ નો અભાવ હોય તો ગરીબી ઓબ્વિયસ છે આવવાની છે અને અંધશ્રદ્ધામાં વધારે વિશ્વાસ થવાનો છે.
હા શિક્ષણ નહી હોય તો એ લોકો સાયન્સ ને માનશે નહી. અંધશ્રદ્ધામાં વહી જશે હા. અજ્ઞાનતા વધી જાય. કે લોકો ઈ નો જોવે કે ભાઈ સાયન્સ છે. એ લોકો કઈ પણ કરી શકીએ અત્યારે આપણે જોઈએ છેએ કે અમુક અમુક પંડિતો ઓલો શું કેવાય. જે હોય છે મંત્ર તંત્ર કરવા વાળા એ લોકો ગમે એ રીતે. તે કઈ પણ કરતા હોય તો આ લોકોને એમ. કે ના પ્રગટ થયા છે એ લોકો કઈક કરે છે પણ એ બધું. સાયન્સ હોય છે હા.
એટલે શિક્ષિત સમાજ જ પ્રગતિશીલ સમાજ બની શકે છે.
હા.
દરેક બાળકને શિક્ષણ નો અધિકાર છે.
હા શિક્ષણ તો જરૂરી જ છે. અને હા અત્યારે જેમ સમય આગળ વધતો જાય છે. એમ એમ તો શિક્ષણ બહુ જરૂરી થઈ ગયું છે. ક્યાંક આપડે આવા જવા માટે. અ પણ જરૂરી છે કે આપને વાંચતા લગતા આવડતું હશે તો આપણે. કક જવું આવું હશે તો કોઈને પૂછવું નહી પડે. કોઈને કેવું નહી પડે કે ભાઈ આ કઈ બસ છે કે આ રિક્ષા ક્યાં જાય છે કે આ. જગ્યા આઈ બ.
હા બરાબર છે.
પણ એલે ગણે લાવશે તો ફોનમાં પણ ડાયરેક્ટ. આપડણે મેપ જોઈને કહી દઈ કે ભાઈ હું આ જગ્યાએ છું એમ.
હમ.
હા.
અને દરેક માતા પિતા એ શિક્ષકો એ એ ટુંંકમાં બાળકોને. શિક્ષણ નું મહત્વ સમજાવવું જ જોઈ હવે આપણ આપડું જે. સમય ગયો એવો સમય હવે નથી એટલે આપડાણા છોકરાઓને આપડણે શિક્ષિત કરવા જ પડશે.
કરવા જ પડે કેમ કે એ સાચી વાત છે. કે આપડે તો ચાલો હવે જાજો ટાઈમ નથી વધુ વધુ આપડે. દસ વીસ વરસ કે વધુ વધુ ત્રીસ વરષ જીવીએ પણ એ છોકરાઓ તો હજી. આવનારી પેઢીને તો આમાં જ જીવાનું છે.
અને હજુ આગળ આગળ શું ખબર છે કેટલું આગળ વધવાનું છે બધું.
હા એટલે શિક્ષણ જરૂરી છે.
હમ એટલે કેવાય કે શિક્ષણ જ જીવનનું સૌથી મોટું ધન છે એમ. પૈસા અને સમ પતિ એ બધું શિક્ષણ વગર નાશ પામી શકે છે. અને શિક્ષણ છે તો જીવનભર સાથ ર છે.
હા એ વસ્તુ સાચી
હમ એટલે પૈસા ને સ પતિ આ બધું છે તો એ એ આજે છે કાલે નથી ને જો તમે શિક્ષિત હશો તો તમે ભણેલા હશો તો ગમે ત્યાંથી તમારો રસ્તો નીકળી જશે.
હા તમે ભણેલા ગણેલા હશો તો ગમે ઇ મુશ્કેલી તમારી સામે આવશે તો તમે એનો હલ કાઢી શકશો.
હમ હા ઠીક છે ચલો મજા એવી તમારી સાથે વાત કરીને.
હા મને પણ મજા આઈવી. સારું હા બાય.
બાય.